કેમ છો બેન.
બસ મજા તમે કેમ છો.
બસ સારું છે. હો બોલો બોલો આજે કેમ અચાનક યાદ કર્યા.
અરે આજ તો એમથી ચાલો ચાલો આજે તો તમારી જોડે વાત કરું. થોડો ટાઈમ મળર્યો તો એમથી ચાલો અત્યારે તમે ફ્રી હશો. તો તમારી જોડે વાત કરું અને આજે છે ને હું ફરવા ગઈ હતી. હલો હલો, હું છે, ને આજે ગામડામાં ફરવા ગઈતી. હલો તો મને બહુ મજા આવી ત્યાં મને એટલું ગમું ગ્રામ્ય વાતાવરણ ત્યાં એ મસ્તીનું બધું ગાાર થી છ છાણેલું તું ઝુપટપટ્ટી હતી. ઝૂપડાા ઝૂપડા માં એટલી રહેેવાની મજા આવી આજે અમે આખો દિવસ ઝૂપડા માં. કું અને બાર ગાયો ભેસો ગાડું બધી વાડીઓ એની ગ્રીનરી એ બધું જઈ ને એટલી મજા આવી ત્યારે મને એમ થયું કે આપણું શહેરી વાતાવરણ એટલું જ સારું છે. પણ છતાં ગ્રામ્ય વાતાવરણમાં વધારે મજા આવે. ગ્રામ્ય વાતાવરણમાં રહેવાથી. આપણને હવા શુદ્ધ મળરે, ખાવા પીવાનું શુદ્ધ મળે. કેવી મજા આવે કોક કોક દિવસ આપણે ત્યાં પણ રહેેવા જવું જોઈએ. આપણે આપણી રીતે આપણી શહેરની પાસાા શેર ન ખાવા પીવાનું શેરની રેણી કેણી અને આ તો કેવું કુદરતી વાતાવરણ એમ આપડ આવા વાતાવરણમાં રહીએ તો આપડું તબિયત સારી થઈ જાય નિરોગી બનીએ એ તો આપણને એમ થાય કે ના ના ખરેખર આ લાઈફ બહુ જ સારી છે. સાચી વાત છે, ને તમારું શું કેવું છે.
બઉુ સાચી વાત છે બેન. અ શહેરી વિસ્તાર કરતા આપણેે જેં ગ્રામ્ય વિસ્તારમાં રહીએ ને એની વાત જ કઈક અલગ છે. ખરેખર ત્યાં જીવન જીવવા જેવું છે. અ ગારના ઘર હોય પછી આ તમે જે ઝૂંપડી કીધું એ હોય. અને ઈ બધાનું જે રહે માટે આજે ઠંડક હોય. કયા એસીની કેવી કંઈ જરૂર ના પડે પણ એટલી મજા આવેને કેનો પૂછું વાત. આપડણે જે અહિયાયા શહેરી વિસ્તારમાં કેવું હોય નરું પ્રદુષણ એટલું પ્રદુષણ જ છે. કેમ કે, વાહન વ્યવાર એટલો બધો છે. બધાની જીવનશૈલી એવી પણ જયારે ગ્રામ્ય વિત વિસ્તારની વાત કરીએ તો ત્યાં એટલી બધી અ જીવનશૈલી અઘરી નથી થઈ હજી સુધી. અમુક ગામડાઓ તો એવા છે કે જે હજી વીજળીની સુવિધાઓ પણ નથી પહોંચી પણ છતાંય તે એ લોકો એટલું વ્યવસ્થિત ને સરસ રીતે જીવન જીવે છે ને
છે.
સમયે સમયે ઉઠી જાય છે. સમયે સમયે ખાઈ પી લે છે અને
પેલા હાર કેમ કે વીજળી પહોંચી ન હોય એટલે રાત્રે અંધારું વેલું થઈ જવાનું છે. અને એના હિસાબે વેલ્યુ સુઈ જવું પડે એ લોકોને કેમ કે, બીજું કોઈ મનોરંજનનું સાધન જે લોકો પાસે નથી. જયારે આપડે શહેરી વિસ્તારમાં તો એક તો જીવન શૈલી એટલી અઘરી અને એના હિસાબે આપણેે બધાનું જીવનપણ સંપૂર્ણપણે અનિયમિત થઈ ગયેલું છે. એટલે જો શાંતિથી જીવન જીવવું હોય ને નિમિતતા સાથે તો મારું પણ એવું જ માનવું છે, કે ગ્રામ્ય વિસ્તારમાં રહેવું જોઈએ બીજી વાત એકે બેન ગ્રામ્ય વિસ્તારમાં જ છે, ને મેં આત્મીયતા નો અભાવ બહું જોયો છે. કેમ કે હું છે, ને જયારે ભણતીને ત્યારે હું છે, ને શેરી નાટકમાં જતી તો મારે શું કેવું કે આજુબાજુ ના ગામ ગામડાઓમાં તે સમજાવવા માટે જવાનું હોય. ત્યાંના લોકોમાં જે આત્મીયતા હતી, ને અને એક એ લોકોને આપણે કોઈ દિવસ મળ્યા ન હોય ને છતાંય આપણને એમ લાગે કે આ પોતાના હોય જાણે. અને આપણને ઘણા વર્ષોથી ઓળખતા હોયને એવી રીતે ખાવા પીવાનો આગ્રહ કરે આજે તો તમે વાળું પાણી કરીને જજો હો એવું આપણને કે જાણે આપણે એના વર્ષો જૂના કોઈ મહેમાનનો હોઈએ અને આપણે અચાનક ને મળવા ગયા હોઈએ અને કેવો ભાવ ઉભો થાય. એવો ભાવ એ લોકો ના ચહેરામાં અને વાણી વર્તનમાં મે જોયેલો છે. જયારે આપડે અહિયાં ગ્રામ્ય વિસ્તારમાં એવું અ હોય છે, પણ શહેરી વિસ્તારોમાં એવું મેં જોયું નથી શહેરી વિસ્તારમાં વિસ્તારમાં તો ઉલટા ન એમ કે હવે ફરી વખત આવો ત્યારે કંઈક ગોઠવજો નાસ્તા પાણીનું અહિયાં આપડે એવી રીતે વાત કરે. પણ ગ્રામ્ય વિસ્તારની અંદર આજ આત્મીયતા નો ભાવ છે, ને ખરેખર હજી ત્યાં જોવા મળે છે, બીજું એક કે ત્યાં મેં એ જોયું છે, કે સૌની પાસે ભગવાન માટે સમય છે, ખરો અત્યારે આપણે શહેરી વિસ્તારમાં જે જે જગ્યા એ મંદિર એને એમ જોઈએ નેતો ત્યાં કોઈની પાસે એવો સમય નથી. ત્યાં ઓલું ઇલેક્ટ્રિક મશીન આવી ગયા છે, ઢૂલ નગારા વગાડવા માટેના પણ. ગ્રામ્ય વિસ્તારમાં મેં જોયું છે, બેન કે ગામના ચોરે એક મંદિર હોય અને ત્યાં સાંજ પડે ને એટલે દરેક નાનું મોટું દરેક વ્યક્તિ ત્યાં સાંજે પ્રસાદી લેવા આવી જ જાય એટલે ઈ લોકોને પ્રસાદી માટે એનો જે ભાવ છે ને એ પણ હજી એટલો જીવંત તે લોકોમાં જોવા મળે છે. કે ભાઈ નહી ભગવાન નો પ્રસાદ તો લેવો જ જોઈએ જે ભગવાન નો પ્રસાદ આપડા ભાગમ્યા હોય તો જ આપણને મળે. એવુંએ લોકોના વાતચીત ઉપરથી આપણને એવો ખ્યાલ આવે. સાચી વાત છે ને બેન તમારું શું માનવું છે આ બાબતે?
અરે બહુ સાચી વાત કરો છો. બહુ જ શહેરી વિકાસ અને શહેરી ગ્રામ્યનું અને શહેરીનું ખૂબ જ ચેન્જ છે. ખુબજ અલગ અલગ છે, આપડી રેની કેની ત્યાંની રહેકેણી અને આજે આપણે જે કંઈ બનાવીએ આપણે ગેસ ઉપર રસોઈ બનાવીએ છીએ, તો એ કેટલા કેટલું નુકસાન કરે છે અને ત્યાં ચૂલા ઉપર જે રસોઈ બને છે, એ કેટલી મી ઠી થાય છે, કેટલી અંદર મીઠાશ હોય છે ને સાથોસાથ એ લોકોનો પ્રેમ અંદર, એ લોકોની લાગણી અંદર માં આવે છે ઓર વધારે મીઠું મીઠું લાગે છે અને અમે તો ત્યાં ગયાને તો ત્યાં વાડી હતી, તો વાડીમાં એવા મસ્ત લીલા લીલા મરચા હતા. ટમેટા હતા નાના નાના ને એ તો અમે ટમેટા ખાઈ ખાઈ તોડી તોડીને અમે ખાધા. એટલી મજા આવી અમને. ખાટા મીઠા એવા સરસ લાગતા હતા ટામેટા. ને નાના નાના રીંગાણ હતા. એમ થયું કે ચાલો અહીંયા અને અહીંયા રીંગણનું શાક બનાવી નાખ્યું. રીંગણ નું શાક, મરચાં તરેલા ઈ બાજરાનો રોટલો, ઈ ચૂલા ઉપર બનેલો રોટલો. ઈ ચૂલ્લા ઉપર બનેલું શાક, ઈ ચૂલા ઉપર બનેલી ખીચડી. અને ત્યાંના શુદ્ધ દૂધ, દહીં, છાસ અને ઘી. ઓહ હો હો હો એના તો ખુબ આનંદ મળ્યો અમે ખાઈને. કે આવો આનંદ તો આપડે ગમે એવા સિટીમાં ગમે એટલું સારામાં સારું બનાવીએ તેવુ બને જ નહીં, ને સાચી વાત છે બેન તમારી. એ લોકોની લાગણી અલગ જ હોય છે. આપડે શહેરમાં તો કેવુ હોય છે એમાં મોટા મોટા સિટીમાં તો જઈએ ને તો ઘણા લોકો આપણને એમ કે આવો ઘરે આવો ઘરે આવો. ને આપડે ત્યાં જઈએ ને તો આખો ચેન્જ જ હોય છે પછી. આપણેે એની સરભરા જે કઈ કરી હોય તો ત્યાં ગયા પછી લોકો આપણને એટલી બધી સરભરા બી ન કરે ને એટલું બધું માન બી ના આપે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો એ લોકો આપણને ન ઓળખતા પારકતા હોય તો બી એટલીજ લાગણી આપે છે. અમે એક વાર છે ને અમારા ગામ સાઈડ અમે બગદાના બા પાના ધામ ઉપર જતા હતા, ત્યાં રસ્તામાં એક ગામડું આવ્યું. ત્યાં એ ઝાડની નીચે મસ્ત હિચકો હતો. અંદર મોટા મોટા ઝુલા નાખેલા હતા. એ ઝૂલા ખાધા અમે. તો અમને એટલી મજા આવી ને ન અમને કાઈ ઓરખતા પારખતા છતાં અમે ત્યાં ગાડી ઉભી રાખ અને એમને પૂછ્યું કે અમે અંદર આવી શકીએ અમારે વાડી જોવી છે. ત્યાં તો એ લોકો બધા ભેગા થઈને ખાટલા પાથરવા માંડ્યા આવો આવો આવો. તમે તો અમારા અતિથી કહેવાવ તમે તો અમારે ત્યાં ક્યાં થઈ એમ. અને ન ઓળખે ના પારખે છ અમને એટલો બધો સરસ સ્વાગત કર્યું અમારું એટલું જ તમે જેમ કીધું એમ કયો હો. આ જા વર્ષોથી આપણેે એને મહિલા હોય વર્ષોથી આપણો સંબંધ હોય. એ જ રી તમને એટલી અમારું સ્વાગત કર્યું કે વાત પૂછો મે એમ. ને પછી કે ના, ચા પાણી વિના તો જવાય જ નહી. ત્યારે આપણા શેરી વિસ્તારમાં તો ખાલી પૂછવા માટે જ પૂછે, કે ચા લેશો શું લેશો ઠંડુ લેશો? ત્યારે આ તો આપણને આગ્રહ કરીને ચા પીવડાવે. પછી કે ના હવે તમારે જમીન જ જવાનું છે. પાછું કે હવે અમારા વાડીમાં જે કઈ ઉગે તમે લઈ જાવ તમે અમારા અતિથિ કેહવાવ. અને એ લોકો સિંગનો ઢગલો હતો. સિંંગનો ઢોગલો જોઈ અને હું એને પૂછતી તી કે તમારી વાડીની જ છે સિંંગ? ખાલી હજી મેં પૂછ્યું ને ત્યાં તો એ લોકોએ મને થેલી ભરીને સાથોસાથ સીંગ આપી દીધી બેન. આવા શેરી વિસ્તારો ના જીવ ના ચાલે ચાલે શું કેવું છે તમારું?
બહુ સાચી વાત છે આવા મોટા અને ઉદાર જીવ આપણા શહેરી વિસ્તારમાં લોકોમાં નથી જોવા મળતા. ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખરેખર આ જે ભાવ છે ને ઈ ત્યાં જ જોવા મળે છે. ત્યાં જઈએ ત્યારે આપને આવી રીતે સાચવે છે એ બહુ સાચી વાત છે. અમે અમારે પણ એક સગા છે ને એની વાડી છે. અમે એને દૂર દૂર ના કોઈ સગા નહ એટલે ઘણા દૂર ના છે. એની અમે ત્યાં ગયાતા તો ત્યાં જે અમને મજા આવી ત બેન. અને એમાંયતે પેલું આ લોકો એ તમે જેમ કીધું ને મરચા ને એ બધું હતું. તો અમે ત્યાં તો એ બધું ઓલા ચણી બોર નો આવે? એ હતા ચણી બોર હતા. પછી ટમેટા પણ હતા, કાકડી હતી. તો અમે ટમેટા અને કાકડી સમારી અને એમાં મરચું, મીઠું, લીંબુ ને એક નાખ, રાખીને એમ મસ્ત સલાડ જેવું તૈયાર કર્યું અને પછી છે ને ત્યાં એ લોકો એ ઓલો મોટું ઝાડ હોય ને ઝાડમાં એક મોટું ટાયર બાંધ્યું હતું અને એનો હિંચકો બનાવ્યો હતો બોલો બેન એવી મજા આવી નઈ હિચકા ખાવાની. એ હિચકે અમે હિચકતા ગયા અને આ ટમેટા ને કાકડી ને એ ખાતા ગયા. એનો કઈ સ્વાદ હતો બેન! ખરેખર આમ બહ મજા આવી ગઈ એ ખાવાની. ઈ અત્યારના અ ભાવન આપડા શહેરી વિસ્તારના કદાચ કોઈ ફાસ્ટ ડું હોય ને એમનો પણ એવો સ્વાદ નહી હોય એટલો મીઠો સ્વાદ એ આવ તો તોને ખાવાનો જે આનંદ આવ્યો છે અમને બધાને સાથે બેસીને. બહુ મજા આવી હો બેન. સારું બેન ચાલો તો હવે હું છે ને તમને પછી ફોન કરું મારે એક ફોન આવતો હોય ને એવું લાગે છે. તો આપડે પછી મળીએ બેન? તમારી સાથે વાત કરીને બહુ મજા આવી આજે મને.